અ
સુ કરો?
બસ કઈ નઈ આ્યાં બેઠી છું તમે શું કરો છો?
હું એ બેઠો જ છું આરામ થી જોબ પરથી આવ્યો ઘરે બેઠો છું અને મારે થોડુંક તો તમારી જોડે થી માહિતી લેવાની હતી એટલે મેં તમને આજે કોલ કરી
ત જુ જઈ છું
હા હ જોબ કરું છો હ
મારે તો બસ બધું ભણવાનું પૂરું થઈ ગયું છે તો જબ તો નથી કરતી. હ ઘરે છું મે ઘરે જ આરામ કર છું
બરાબર છે તો તમારે જોબ કરવાની ઈચ્છા નથી?
જોબ કરવાની ઈચ્છા છે પણ જોઈએ એવી જોબ મળતી નથી એટલે ઘરે. હમ
બરાબર તો વાંધો નહી તમારા શોધતા રવાનું કે તને જેમાં સારું લાગે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય એની રાહ જોવાની તમારે પછી તમને મળી જાય જોબ તો કરવાની તમારે અત્યારે તો જોબ કરવું બહુ મહત્વનું થઈ ગયું છે
હા વાત મારી સાચી છે જોબ કરવુ મહત્વનું છે. અને તમને ભણી ને તરત જ મળી ગયેલી કે થોડા સમય પછી મળેલી?
ના ના હું તો જેવ ભણીને નીકલ્યું એજ પછી બે ત્રણ મહિનામાં જ મારું ઇન્ટરવ્યુ બધી જગ્યા ચાલુ હતું પછી મને જોબ મળી ગઈ.
હા હા અને તમારો અવાજ પણ મને બરાબર નથી આવતો પ્રોપરલી હા હવે આવ્યો મને આવાજ તમારો. હા હવે તમને ક્લિયર અવાજ આવે તમારો.
હમ
અચ્છા તો હું શું કેતો હતો કે તમે સાના શાનુ ભણેલા છો.
મે આમ તો બાર પાસ કરીને પેલા બી એ કર્યું. ને પછી એમ એ કરેલું છે.
બરાબર છે તો હું એમ કેતો હતો કે માર ભાઈ જે છે એને બાર પાસ કરી નાખ્યું છે એને બાર કોમર્સ લીધેલું તો હું વિચારું છું કે આગળ મારે એને શું ભણાવવું તો કીધું તમારા જેવા જે ભણેલા હોય છે એમની જો થોડીક ઇન્ફોર્મેશન લઉં તો સારું
આમ તો તમે એવું કહો છો કે તમારે વે બાર કોમર્સ લીધું હતું તો પછી આ કોમર્સ વાળા માટે એમની લાઈન નહી હોય તે જે લોકોએ આર્ટસ લીધેલું હોય કે જેને શિક્ષક બનવું હોય કે કઈ સરકારી નોકરી માટેની અ કોમ્પિટેટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય. જેઓને ખાલી ગ્રેજ્યુએશન કરવું હોય કે ગ્રેજ્યુઅન પછી માસ્ટર કરવું હોય. એવા લોકો માટે છે કોમર્સ વાળા લોકો માટે બી એ એમ એ બી એડ એ બધી લાઈન હોતી નથી તેઓની અલગ હોય છે.
એવું છે તો તમે કોમર્સ વાળી લાઈન નું કઈ ખબર નથી તમને વધારે જાણકારી ખરી તમારી જોડે.
ના કેમ કે કોમર્સ નતું ને મારે આર્ટસ હતું એટલે આર્ટસ વિશે માહિતી હોય.
એવું છે. તો વાંધો નઈ તમે આર્ટસ વિશે કઈક માહિતી આપો મને તો હું થોડુંક એ સમજી લઉં.
બાર પાસ કર્યા પછી જયારે તમે ગ્રેજ્યુએશન માટે અ જાઓ કે તમે ગ્રેજ્યુએટ કરવું હોય તમે બી એ લો તો તેમાં સબ્જેક્ટ આવે કે સોશિયોલોજી હોય. ઇકોનોમિક્સ હોય કે સંસ્કૃત હોય હિન્દી હોય આ ચાર વિષય આપે ને પાંચમો ગુજરાતી હોય. પછી પાંચ વિષય માંથી તમને જે ગમે એક મેન વિષય રાખવાનો હોય. અને બીજો વિષય ઓરમા એની જોડે હોય. અ તમે મેન વિષય લો ધારો કે તમે સોશિયોલોજી મેન વિષય લીધો. તો ઓરમાં ગુજરાતી આવે જોડે એ બે વિષયો ભણવાના હોય. હવે ગુજરાતી વિષય તમે લો એ ઓરમા હોય ને સામાજિક વિજ્ઞાન હોય મેન ગણાય. પછી મેન વિષયના કુલ સાત પેપર આવે એક્ઝામ વખતે એ સાત પેપર આપવાના રહેતા હોય.
બરાબર છે અને આ એક્ઝામ કેવી કે લાસ્ટમાં એક જ વાર હોય છે. કે દર મહિને હોતી હોય છે.
દર મહિને તેવું કઈ હોતું નથી પણ ટેસ્ટ જો લેવામાં આવે દર મહિને કે જેવો ટોપિક પૂરો થયો હોય કે પેપર ના અમુક પ્રકારના ટોપિક પૂરા થયા હોય કે જે લાગે કે પરીક્ષા માં પૂછી શકે એવા છે ઇમ્પોર્ટન્ટ છે એવાનું ટેસ્ટ લેવામાં આવે બા કી એક્ઝામ તો અ એક સેમ પૂરું થાય એટલે એક્ઝામ લેવામાં આવે હોય.
અચ્છા તો એક સેમ હોય છે તો તમારે બી એક સેમ કટલો ચાર મહિના નો હોય છે કે એનથી વધારે હોય છે. કારણ કે કોમર્સની જે ફિલ્ડો છે કોમર્સની ને સાયન્સની એમાં તો ચાર ચાર છ છ મહિનાનું હોય છે. બને ત્યા લગીનેતો છ મહિના ન જોશે ચાર મહિના એમને બધું ભણાવવામાં અભ્યાસ કરાવામાં આવે. એની પછી જે એક મહિનો રે એમાં એનું પ્રેક્ટિકલ ને પછી લાસ્ટ એનું જે મેન એઝામ હોય છે એક્સટર્નલ હોય છે એ લેવાતી હોય છે. તમારે એવું જ છે કે તમારે કઈક અલગ જ જાતનું આવે.
ના અમારે તો પણ એવું જ હોય કે છ મહિનાનું એક સેમ હોય અને બીજું સેમ બી છ મહિના તમારી કોલેજ માં છે એવું જ. પછી બીજી કોલેજો માં કેવું હોય કે સ્ટુડન્ટ લોકો આવે. ના હવે પછી એની અટેન્ડન્સ પૂરી હોય કે ના હોય ચાલી જાય. તો અમારે કોલેજમાં એવું હતું કે અટેન્ડન્સ જોઈએ એટલે જોઈએ પૂરતા પ્રમાણમાં જો ના હોય તો ઘરે કોલ કરીને બોલવા આવતા, અમુક કોલેજમાં એવું કે છૂટ છાપ આ છૂટછાટ આપવામાં આવે. આવે તોય શું કે, ના આવે તોય શું, અમારે એવું નતું. જો એક દિવસે રજા હોય તો, એજ દિવસે ઘરે કોલ આવી જાય. કેમ આવે કેમ નથી આવે. અને ભલે કોલેજ અમે જતા પણ સ્કૂલ જેવું થોડુ સ્ટ્રીટ વાતાવરણ હતું.
હા હું જે સ્કૂલ માં ભણું છું ને, એ સ્કૂલ માં બી આવીજ આવીજ પ્રોસેસ હતી. કે સ્કૂલમાં જો મે રજા મારે લેવી હોય. તો મારે અગાઉ જણાવ દેવું જો પડે. અને જો મેં અગાઉ જણાવ્યું ના હોય, જો મે એ રજા લઈ લેજએ. તો અમારા જે મેન સી ક્ષક હોય છે, એ સીધા અરા પેરેનસ પર કોલ કરે છે, કે તમારો છોકરો કેમ નથી આવ્યો? તમારા છોકરાને શું થયું છે? એ રીતનો ફોન કરીને એ લોકો ચા એક વાર ચકાસણી કરી લેતા હોય, એટલે ઘણી વાર કેવું થાય કે અમુક છોકરાઓ સ્કૂલ જતા હોય છે, પણ સ્કૂલ માં જ તો જતા નહિ હોતા, પણ બીજે જ્યાં કોક ફરવા જતું રહેે, કોઈક મુવી જોવા જતું રહે. અને કઈક. બનાવ બની જાય કે ઘટના થઈ જાય એના કારણે બધા શિક્ષક આ રીતે એ રીતે તો પૂછી લેતા હોય છે. એમના પેરેન્ટ્સને કે તમારો છોકરો ખરેખર નથી આવ્યો? જોકે કઈ કામ હોય, કે પ્રસંગ હોય તો. બને શેકે એ રજા પાડી શકે છે, પણ તો બી એક વાર એ લોકો ચકાસણી કરી લેતા હોય છે. અને બાકી હું જે કોલેજમાં ભણ્યો. એ કોલેજમાં અમારે એટેન્ડન્સ નું એટલું બધું નહતું, ઇમ્પોર્ટન્ટ એટલું બધું એમને ટેન્ડેસ મારતા નહતા, એમનુ મેન ફોકસ શામાં હોય છે કે તમે. છ મહિનાનું એક સેમિસ્ટર હોય છે. અને તમે આખું સેમેિસ્ટર ચાર મહિના સુધી તમે ભણો. અને જો તમે કોલેજ આવો તો, અને કોલેજ તમે ના આવતા હો તમે ઓનલાઈન બી એની પુસ્તક એ લોકોએ પી ડી એફ ને બધી ફાઇલ તમને મો કલેલી જ હોય છે, તમે ઘરે બી બેસીને વાંચી શકતા હોય છો. કારણ કે અમુક લોકો બહુ દૂર થી આવતા હોય છે, રોજ કોલેજ ના જઈ શકતા હોય. એટલે એને થોડુંક છૂટછાટ આલતા હોય છ છે, આ રીતે કે તમારે ના આવવું હોય તો હું વાંધો નઈ. બાકી એમનો મેન ફોકસ એક્ઝામ પર હોય છે, કે છ મહિનાનું સેમ હોય છે એમાં. ચાર મહિના પછી સીધી એક અ ઇન્ટરનલ એક્ઝામ હોય છે. ઇન્ટરનલ મીન્સ કે એમાં કેવું હોય કે તમે ઈન્ટરનલ પાસ કરી દો. તો તમારે એક્સટર્નલમાં થોડુંક સારું એવું આમ અ માર્કસનું બજેટ. તમારી જોર બની જતું હોય છે તો તમારે કેવું કે જે લાસ્ટ. જો મેન એક્ઝામ આવે, એ એક્ઝામ પાસ કરવી તમાર તો એમાં તમારા માટે થોડુંક ઈઝી બની જતું હોય છે. એટલે અમારુ મેઈન ફોકસ તો એક્ઝામ નું જ હોય છે, કે કોઈ બી સ્ટુડન્ટ. કોલેજ આવે કે ના આવે બટ એમને જે એક્ઝામ હોય છે એ ફરજિયાત આપવી પડતી હોય છે. હ જે એક્ઝામમાં પાસ થઈ ગયા તો એમનું સારું એવું રિઝલ્ટ બી આઈ જ. હોય છે, અમુક સ્ટુડન્ટો ઘરે બેસીને બી વાંચતા હોય છે. ને અમુક દૂર થી આવતા હોય એ પણ ઘરે બેસી ને વાંચતા હોય છે, ને એક્ઝામ હોય તો એક્ઝામ આલ્પા
કોલેજોમાં જતા હોય છે, અને એમાં સારું એવું પણ ઇઝલ આવતું હોય છે
અમારો છેલાધ જરૂરી ગણવા માંગતી હતી તો જે આર્ટસ ની લેવલ અ આર્ટસ હોય. એમાં એવું હોય કે ટોટલી બધી થિયરી ભણવાની હોય. અને જો રજા પાડવામાં આવે તો તો ઘણું બધું એવું ભણવાનું છૂટી જાય. કેમ કે બઘી થિયરી ભણવાની હોય સમજાવાની હોય. એને કારણે વધારે એટેન્ડન્સ પર ફોકસ કરીને સ્ટુડેન્ટ પછી. કોલેજમાં બોલવામાં આવતા કે આવવું જરૂરી છે એમ.
બરાબર છે આમ તો જોવા જઈએ તો હું પણ કઉ છું કે તમારે રેગ્યુલર કોલેજ જવું પડે અને. તમે કોલેજ જાઓ તો રોજ ને રોજ તમને કઈક નવું શીખવા મળતું હોય છે. પણ અમુક સ્ટુડન્ટોની પરિસ્થિતિ એવી હોય છે અને અમુક થોડાક આમ એ ના હોય કે એમને મજબૂર હોય કે કોલેજ ના જોવાતું હોય તો એના લીધે અમુક લોકો એ રીતે રજાઓ પાડી શકે. શકતા હોય બંધા લગીન મહિનામાં. ઘણી એવી અડધો મહિનો જતા હોય છે. પંદર દિવસ જતા હોય છે પંદર દિવસ એ લોકો ઘરે. થી બી મહેનત કરતા હોય અમુક એવા પણ હોય કે ઘરેથી મહેનત કરતા હોય. અને અમુક લોકો ને એવું મેં કીધું ને કે કોઈનું ટ્રાવેલ નું ના થતું હોય કોઈકની બસ ના હોય કોઈકની. ટ્રેન ના હોય કોઈક ન પર્સનલ વેહકલ ના હોય. તો એ લોકો લીધે થોડું આવી છૂટછાટ આપતા હોય છે અમારી કોલેજમાં.
હમ વિીજચવે ઓ બબ
હા હવે આયો
અભ્યાસ સાથે સ્ટુડન્ટ લોકો એવું બી શીખવું જોઈએ. કે શિક્ષક નું સન્માન કરવું. તેઓનું શું કેવાય કે એક પ્રકાર નો હોદ્દો હોય ગુરુ નો એ સન્માન આપવું જરૂરી છે કેમ કે મા બાપ તો આપડી પાસે પૈસા ખર્ચ બરાબર ભણવા માટે પણ ઘણું ખરું છે ભણવાનું હોય જેથી કરીને આપણે ભવિષ્યમાં પણ આગળ ભણી શકીએ. અ ભણવા દ્વારા ઘણા બધા સપના પૂરા થતા હોય. અ એ સપના પૂરા કરવા માટે ખાસ શિક્ષક નો પણ ભી ગણવામાં આવે છે. છે જેને પહેલાના જમાનામાં ગુરુ. તરીકે રાખવામાં આવતું હતું. કે અત્યારના બાળકો કે એવું કોઈ સમજતા નથી‌. તો એ જે સન્માન કરવામાં આવે શિક્ષક નું કરવું જોઈએ.
હા એ તો છે જ ને શિક્ષક નું તો આપડણે ગુરુ કેવાય એક રીતે. બીજા માતા પિતા ઘણો આ જે માતા પિતા આપણને ઘરે માર્ગદર્શન આપ. તા હોય છે બધું ઘરે શીખવાડતા હોય છે શું કરવું શું ના કરવું. સેમ એ રીતે શિક્ષક પણ આપણને ઘણું બધું એવું જીવનમાં. શીખવાડતા હોય છે તો એક રીતે આપડા મા બાપ થયા કેવાય. તો આપડે એમને ઈજ્જત કરવી જોઈએ એમને એવું સન્માન આપવું જોઈએ અને આપણે જેવું એમને સન્માન આપશું એવો વર્તાવ એ આપડે જોડે કરશે એટલે આપડે એમને બહુ સારા એવા હોદ્દા પર રાખવો જોઈએ
હા
તો તમે આર્ટસ નું કીધું મને થોડોક ઘણો એમાં નોલેજ આવ્યું છે કે તમે બી એ કરેલું છે એમ એ. કરેલું છે
તો વાંધો નહી હું જોઈશ. કોઈક જરૂર મંત હોય કે જેને આર્સ લીધેલું હોયને એને પાછળથી કઈક આ રીતે કઈક. આગળ ભણવાની ઈચ્છા હોય તો હું એને જરૂર આ બધું જણાવશ એમાં શું હોય છે કે રીતનું તમે કીધું કે અલગ અલગ વિષયો લેવાના હોય છે. એ બધી એને થોડી ઘણી હું માહિતી આપીશ
હ તો તમે આ રીતે ભણ્યા છો તમને તરત એવી નોકરી પણ ભી મળી ગઈ ભણ્યા તો બીજા કોઈને પણ કઈસ કે આવો કોર્સ લેવાથી વેલી નોકરી મળી શકીએ છે નોકરીને ઘણી સારી તકો પણ હોય છે બરાબર
હા હા